હા બોલો.
બસ મજામાં, તમે કેમ છો?
જામાં છું, હું તમને મારી હું મજામાં છું બેન, તમને મારી અવાજ આવે છે?
હા.
સારું તો હું તમારી જોડે, હા આજે હું તમારી સાથે છે ને પર્યાવરણ અને પ્રદુષણ વિશે વાત કરું. આપણી આસપાસ આવેલા કુદરતી સ્ત્રોત જેવા કે હવા, પાણી, જમીન અને જંગલો સજીવોના અસ્તિત્વ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. તેને પર્યાવરણ કહેવાય છે, માનવ જીવન અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ અતૂટ છે, સ્વચ્છ પર્યાવરણ વિના તંદુરસ્ત સમાજની કલ્પના કરવાની અ અશક્ય છે, પરંતુ આજના આધુનિક યુગમાં વધતી જતી અ વધતી જતી માન અ માનવીય પ્રવૃતિઓ અને ઔદ્યોગિક ના કારણે પર્યાવરણમાં હાનિકારક તત્વો ઉમેરાઈ રહ્યા છે. જેને પ્રદુષણ કહેવાય છે. હવા, પાણી, અને જમીનનું પ્રદુષણ આજે વે વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. પ્લાસ્ટિકનો અતિશય ઉપયોગ વાહનો અને કારખાનાઓ માંથી નીકળતો ધુમાડો અને ગંદા પાણીનો નિકાલ આ સમસ્યાને વ વાણસાવી રહ્યા છે. પ્રદૂષણને તાપમાનમાં વધારો અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે. જેનાથી સમગ્ર જીવન દૃષ્ટિ અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે, આ ગંભીર સમસ્યાના નિવારણ માટે વૃક્ષારોપણ કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, સ્વચ્છ જાળવી અને નવીનીકરણ અ ઉર્જાનો વધુ ઉપયોગ કરવો અ ત્યંત જરૂરી છે પર્યાવરણનું રક્ષણ એ માત્ર સરકારની કે સંસ્થાની જવાબદારી નથી. પરંતુ પ્રત્યેક નાગરિકોની નૈતિક ફરજ છે, પ્રકૃતિની જાણવણી કરીને જ આપણે આવનારની પેઢી માટે એક સુરક્ષિત અને સ્વચ્છ પૃત્વી નું નિર્માણ કરીશું, તમે શું કેવા માંગો છો બેન? પર્યાવરણ વિશે
હા, તમે જે કેવી રીતે સાચું કહ્યું, બરાબર એજ રીતે હું પણ તમને જણાવું, તો પર્યા એટલે કે આપણું આસપાસનું વાતાવરણ, તે પૃથ્વી પરના ત્રણ મુખ્ય આવ રણ એટલે કે જલાવરણ, મૃદાવરણ ને વાતાવરણ નું બનેલું હોય છે. માનવ સહિત હું તમને જણાવું તો માનવ સહિત તમામ સજીવો, ખોરાક, પાણી અને હવા પર્યાવરણ માંથી મેળવે છે. તેનું સંતુલન જીવન તા વી રાખવા માટે માટે અનંતયન જરૂરી છે. પર્યાવરણમાં તમને મહત્વ વ જણાવું જેમ તમે કહ્યું, તે રીતે જીવનનો આધાર એટલે કે હવા પાણી અને સૂર્યપ્રકાશ વિના સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ધરાવતી નથી. થી તેના વગર તો કઈક છે જ નહી ખોરાક અને આશ્રય વિશે હું તમને કહું તો કુદરતી વાતાવરણ આપણને વનસ્પતિઓ અને પ્રાણીઓ અને રહેઠાણ પૂરું પાડે છે. આપણે સૌને ખબર જ હશે રિસર્ચ ટિંગમ તરીકે હું તમને કહું તો જંગલો, મહાસાગરો અને પર્વતોનું સંતુલન આબોહવાની સ્થિત રાખે છે. પણ તમને પર્યાવરણની સમસ્યા વિશે કહું જેમ તમે કહ્યું પ્રદુષણ માટે તો. તેમ પ્રદુષણને હું તમને કહું, તો હવાનું પ્રદુષણ, પાણી પાણીનું પ્રદુષણ અને જમીનનું પ્રદુષણ થાય છે. જે કરનાર આપણે પોતે જ છે. આપણે જ આપણે હવાનું પ્ર પ્રદુષણ કરીએ છીએ. પાણીનું પ્રદુષણ કરીએ છીએ, જમીન નું પ્રદુષણ કરીએ છીએ, બધે ફેક્ટરી ખોલી રાખીએ છીએ ને ગંદુ ગંદુ પાણી આપણે વેસ્ટ કરીએ છીએ, ગટર ગટર રીતે પાણીનું પ્રદુષણ થાય છે. પછી બધી ફેક્ટરી, કંપનીઓ માંથી હવાનું ગંદુ પ્રદુષણ થાય છે. તે રીતે વાતાવરણમાં આપણું વાદળો એટલે કે વાતાવરણ છવાઈ જાય છે. પ્રદુષણથી પછી આપણે જમીનને પ્રદુષણ પહોંચાડીએે તે જ રીતે વાતાવરણની સમસ્યા, હું તમને કહું તો આ આપણને ઓછી કરવી જોઈએ. તો તમે શું કેશો?
હા, તમે સારું કીધું, જો પ્રદુષણ છે ને પર્યાવરણ ની સુરક્ષા અને તેના ઘડકો વિશે સમજાવું ને તો કેટલીક હું તમને માહિતી આપ પુ છું જેમ કે, મુખ્ય પ્રદુષણ ના પ્રકારો છે ને હવાનું પ્રદુષણ જળ પ્રદૂષણ, જમીન ન પ્રદુષણ અને અવાશ નું પ્રદુષણ. હા. વિવિધ પ્રકારો છે તેના અને જો હું હવાના પ્રદુષણ વિશે વાત કરું ને તો વાહનો અને કારખાનાના ધુમાડાથી ફેફસાના રોગો વધે છે. અને જળ પ્રદુષણ વિશે વાત કરો તો કેમિકલ મુક્ત કચરો નદીઓમાં અલગતા પીવાનું. પાણી દૂષિત થાય છે. અને એના પછી જો હું જમીનનું પ્રદુષણ. વાત કરું તો પ્લાસ્ટિક અને રાસાયણિક. ખાતરોમાં કારણે જમીન અ જમીન. જમીનમાં. જમીનમાં એ થાય છે. જમીનનું પ્રદુષણ વિશે જો કરો. ખડપડ ધ પ્રદૂષણ વિશે જો વાત કરું ને તો લાઉડ સ્પીકર. વાહનોની હોર્ન થી માનસિક તણાવ વધે છે. આ પર્યાવરણ બચાવવાના મુખ્ય ઉપયોગની વિશે જો હું તમને વાત કરું ને તો વધુ વૃક્ષો વાવા જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરવાની જો હું વાત કરું ને તો એ તોપરા હતા. અ પ્લાસ્ટિક નો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવો જોઈએ. કારણ કે, તે પ્લાસ્ટિક એવું હોય છે ને. તરત જ ગડતું નથી. અને પાણી નો બગાડ અટકાવવો હોય ને તો વરસાદી પાણી પાણી નો સંગ્રહ કરવો જરૂરી છે નવી ઉર્જાની વિ વાત કરું ને હું વીજળી માટે સોલાર પેનલ અને પવનચ નો ઉપયોગ વધારવો જોઈએ. તેનાથી આપણા લોકોને ખુબ જ સરસ વાતાવરણ મળ મળ મળશે તો તમે શું કેવા માંગો છો બેન આ બધી હા, આ વિશે મને કઈ કહેવા માંગો છો?
હા તમે જે કીધું તે ખુબ જ સરસ સાચું કરું સાચી વાત છે તમારી. તે જ રીતે હું તમે કીધું ત કે આપણને વૃક્ષો વાહવા જોઈએ. વૃક્ષોને પ્રદુષણ ઓછું કરવુ. જોઈએ જંગલો નો વિકાસ કરવો જોઈએ. તે વાત તમારી ખુબ જ સારી છે. સરસ છે. તો તે જ રીતે હું સંરક્ષણ માટે કહું તો પર્યાવરણને જા પર્યાવર. જાળવ માટે આપણે વધુ વૃક્ષો વાવા જોઈએ. પ્લાસ્ટિક નો ઉપયોગ તાળવો. જોએ એટલે કે પ્લાસ્ટિક નો ઉપયોગ આપણે ત્યા ઓછો કરવો જોઈએ. અને ઉર્જા બચાવવી જોઈએ ગુજરાત સરકાર અને વિવિધ સંસ્થાઓ. પર્યાવરણને સ્થાપન માટે સતત કાર્યરત કરે છે એટલે કે તેઓ ટ્રાય. રહ્યા છે કોશિશ કરી રહ્યા છે કે આપણે કેમ આપણે આખું પર્યાવરણ બચાવીએ પ્રદુષણ. શણને અટ અટકાવ પ્રદૂષણ બચાવીએ. તેના માટે કરી રહ્યા છે આપણું કાર્ય તો હું તમને. તે જ રીતે કહું તો કે સક્ષમ પર્યાવરણ ન સુરક્ષ ગંભીર પ્રશ્ન ઉભો છે. રહ્યો છે કે જે પર્યાવરણની સુરક્ષા માટે ભયંકર. પગલા ભરવા માટે નહી આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું મુશ્કેલ થઈ પડશે. જેમકે આપણે કઈક એકદમ કઠિન આપણે પગલા નહી લેેશું આપણે કઈક. અગાડી કરશું નહી. આજ રીતે જેમ આપણે આજના યુગમાં આપણે પ્રદુષણ કરીએ. છીએ વેસ્ટ કરીએ છીએ. તે જ રીતે જો આપણે કરીશું તો આપણે પછી પર્યાવરણ ની સુરત. શુંજ કરી શકવું આપણા માટે મુશ્કેલ છે કારણ કે તે વધતું જ હશે. પર્યાવરણ એ કુદરત દ્વારાા આપણને આપેલી અમૂલ્ય ભેદ છે આ તમને. ખબર જ હશે. તમે સાંભળ્યું જ હશે તો તે જ રીતે હું તમને કહું તો એકવીસમી સદીનું. આપણે સ્વાગત કરીએ છીએ. પરંતુ એકવીસમી સદીની કેટલીક સમસ્યાઓ વિશે. તમને વિચારવા માટે આપણે ભયભીત થઈ જઈએ છીએ વિશ્વ પર આજે. અશત્રુત્ર અખમાડો એટલે ખતરો. ખાતરોનો તોજ એ ખાતરો જ છે. અ વિશ્વમાં એટલે કે આપણને અ વૃક્ષો વાવવા જોઈએ પછી જંગલો નો વિકાસ કરવો જોઈએ આપણને પાણી પ્રદુષણ બચાવવું જોઈએ. પછી હવાનું પ્રદુષણ બચાવવું જોઈએ ફેક્ટરી થી આપણને ધુમાડા ન છોડવા જોઈએ. તે બધું આપણને કરવું જોઈએ તો તમે શું કેશો
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે અને મને ખુબ જ સારું લાગ્યું છે આપણે વિશ્વા પર્યાવરણ દિવસ એ છેને અરે વિશ્વ પર્યાવરણ દિવસ પણ આપણે ઉજવામાં આવે છે. તમને ખબર છે આ પાંચ જૂન ના દિવ દિવસ જે છે ને વિશ્વ પર્યાવરણ દિવસ તરી ઉજવવામાં આવે છે આ ખુબ જ પર્યાવરણ માટે ખુબ જ મહત્વનું છેને તે દિવસ લોકો વૃક્ષારોપણ પણ કરે છે અને હું પછી તેને વીજળી અને જળ દિવસ ની વાત કરું બાવીસ માર્ચે આ દિવસને અ વિજ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવામાં આવે છે આ બધી વસ્તુઓ છે ને ખુબ જ મહત્વની છે અને પર્યા પર્યાવરણ બચાવવું આપડણે આપણા બધાની ફરજ છે આપણેે બધા મળીને આ વૃ વ્રુક્ષો વાવા જોઈએ અને દૂષિત વસ્તુઓથી દૂર રહેવું જોઈએ ખાણા ખાબુચીયામાં જ જો પાણી ભરાવે લૂં. હોય તેનાથી બચરાઓ ઉત્પન્ન થાય છે તો તે બધાને ધ્યાનમાં રાખીને એ બધું કરવું જોઈએ. આપણેે બધા મળીને પર્યાવરણ ને એક સારું પર્યાવરણ બનાવવું છે. જોઇએ જેનાથી આપણા બધા માટે સ્વાસ્થ્ય માટે તે સારું હોય છે અ આ તમે શું કેવા માંગો છો આગળ
હા તમે જે ક રીતે ખારું ઉત્સાહ વાત કરી તે જ રીતે વૃક્ષો ઉગાવો અને પર્યાવરણ પર્યારણ બચાવું કઈ વાત છે તો તે જ રીતે હું તમને કહું તો આઝાદી પછી ના પચાસ વર્ષ દરમિયાન ભારતની વસ્તી એટલે કે થર્ટી સિક્સ કરોડ માંથી વધીને વન ટુ ફોર કરોડ થઈ ગઈ છે. જેમાં આપણે વસ્તી વધારો કરીએ છીએ એ પણ આપણા માટે જરૂરી છે. પર્યાવરણને બચાવવું છે તો તે આપણે વૃક્ષો ઉગાડશું તો જ પર્યાવરણ વચશે તો તે જોઇને હું તમને કહઉ છું કે વસ્તી વધારાને લીધે આપણા એમ દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય જંગલો નો એટલે કે વિનાશ થાય છે કર્યા કર્યો તે અટકવાય છે અને ત્યાં સિમે તાં સિમેન્ટ અ ક્રિકોટી અને જંગલો ઉભા થઈ રહ્યા છે તે બધું થઈ રહ્યું છે છે તો આપણને વૃક્ષો વાવવું પર્યાવરણ બચાવવું અને પ્રદુષણ ને ઓછું કરવું તમે શું શું
અમે જે પણ કીધું ને ખુબ સરસ કીધું છે ને અને મને ખુબ જ સારું લાગ્યું છે આપે જે મારી જોડે વાત કરી ને તેના માટે આપનો ખુબ ખુબ આભાર
ઓકે